હાલો.
જય શ્રી ક્રીશ
હાલો, હા જય શ્રી કૃષ્ણ. કેમ છો, કેમ છો?
હું મજામાં છું, તમે કેમ છો?
બસ સારું. શું કરો છો?
બસ, કાઈ નહી. હવે જો સાંજનો સમય થઈ ગયો છે, એટલે ફરીથી રસોઈનું કામ કરવાનું, થોડી તૈયારી કરી દીધી છે, એ મૂકીને પછી મેં કીધું ચાલો ને, તમારાથી થોડી વાત કરી લઉં.
હમ્મ. બાકી સુ ચાલે, ઘર માં બધા મજામાંને?
હા, બ ધા મજામાં.
હું તો જો આ સારી સારી બુકોમાં વાંચતીતી. મને સારાસારા વિચારો સુવિચારોને એવું બહુ વાંચવું, ગમે.
આ તો બહુ સરસ આદત છે, બહુ સારી ટેવ છે, તમારી સ સકારાત્મક વિચાર, અ, હમેશા આપણને સારું અ, વિચારવા અને આપણા જીવનમાં સારું અ, કરવા માટે આપણને સા અ અ દિશા નિર્ધારિત કરે છે. પ્રેરણા આપે છે. એટલે ઝરૂરથી આપણને અ સકારાત્મક વિચારો તો, પહેલાથી જ આપણને વિચારવા જ જોઈએ.
હા, કારણ કે કોઈ પણ મુસ્કેલીનો સમય હોય કે કઈ પણ તકલીફમાં, આપણે મૂઝવણમાં પડીએ, ત્યારે જો સકારાત્મક આપણા વિચાર હોય ને તો કઈ વાંધો ના આવે. નહીતર આપડે જોતા હા, જોતા જ હોય છે કે લોક કોને કઈ પણ થોડીક પણ જ, જીવનમાં કઈ પણ મૂંઝવણમાં આવે ને એટલે જો અ નકારાત્મક વિચાર હોય ને એટલે એમાંથી ઘણું બધું એને તકલીફ થતી હોય એના મગજ પર અસર થાય પછી આખા એના જીવન, જીવનમાં જે અ રોજનું દૈનિક રૂટીન હોય એમાં પણ અસર થતી હોય, નકારાત્મક વિચાર ના લીધે. કેમકે નાની નાની બાબતોને એ લોકો ઘણું બધું મગ મગજમાં વિચારીને એ લોકો, નેગેટિવ સોચ કરી નાખે એ લોકો.
બિલકુલ સાચુ.
તે જો આપડે આવા પુસ્તકો વાંચ તા હોય જેનાથી આપણને સ સકારાત્મક વિચારો આવે, સુવિચારો હોય તો એ આપને ઘ જીવન જીવવામાં ઘણું સરળે પડે અને મુસ્કેલી કે મૂઝવણમ સમયે આપણને એ બધું આપણને હેલ્પ કરે. આગળ જતાં.
બિલકુલ સાચું કહો છો તમે. સકારાત્મક મન મુશ્કેલીઓને અવસર આપે છે અને નિરાશામાંથી આપણને નવી આશામાં અ નું જીવન જીવવા માટે આપણને દોરે છે. એટલે આપણે દરરોજ સારા વિચારોથી જો આપણે દિવસની શરૂઆત કરીએ તો આપણે અ હમ પોતાની સફળ તાઓ ને યાદ કરીએ અને બીજા બીજાઓ પ્રત્યે પણ આપણે દ સારા વિચાર રાખીએ દયાળુ
હ, કોઈને હ, આપણને આપડે કોઈ બીજાને આપ આપણે બીજી કોઈ મદદ ના કરી શકે તો કઈ નહી, પણ આપણે આપણા સકારાત્મક વિચાર થકી, આપણે લોકોને ઘણી બધી મદદ કરી શકીએ.
અને એનાથી શું છે, કે આપડો જે અહ આ સ્વાસ્થ નો જે માહોલ છે એ પણ સારો રહે છે. અને અમ્મ લોકો આપડે પણ ખુશ ખુશાલ રહીએ છીએ અને લોકો પણ આપડાથી ખુશ રહે છે. જો આપડે સ કારાત્મક વિચાર ધરાવાળા હોઈએ.
હા, હા બરોબર કીધું. તમે. એનાથી ઘણું બધું આપડા સ જીવનમાં પણ અહ ફેરફાર થાય છે અને લોકો માટે પણ આપણે સારા અહ શું કેવાય, આપડે વ્યક્તિત્વ એ લોકો સામે આપડું
સાચું કહો છો તમે, અશ હા, અને સકારાત મક વિચાર એટલે, દરેક પરિસ્થિતિમાં આપણે સારું જોવાની અ ટેવ. આપડે ભલે કેવી બી પરિસ્થિતિ હોય જો આપણે ઘરમાં આપડે જોઈએ છીએ. તો બધાના અ ઘર સંસારમાં કઈ ને કઈ એવું તો ચાલ એવું જ રહે છે. પણ એ નિરાશામાં પણ આપ આપણે જો આશાની કિરણ શોધી નાખીએ. તો, એ જ તો સકારાત્મક વિચાર ધરાવનાર વ્યક્તિ અ નો વ્યક્તિત્વ હોય છે. એ મુશ કેલ સમયમાં પણ અઅ હિંમત નથી હારતો. અને બીજાને પણ હોશ લો આપે છે.
હઅઅ એકદમ બરાબર કીધું. જેમ કે, આપડે જોઈએ કે અત્યારે જો, બાળકોને એક્ઝામ પૈતી અને અ આ રિઝલ્ટ આવ્યા પરિણામો આવ્યા. એના દસમા ધોરણને, બારમા ધોરણવાળાને તો કેટલાકે સારા એવા પરિણા ટકા વિચાર્યા હશ કોઈ કે મારા આટલા બધા આવશે. આટલા બધા આવશે. અને પરિણામ જો કદાચ ઓછું આવે. તો, બાળકાના બાળકોને જો નકારાત્મક વિચારો હોયને એના લીધે એ તણાવમાં રે, બહુ બધું મનમાંન મનમાં મુંજાતો રે પણ જો આપણા પેરેન્ટસ થકી આપણે વડીલો થકી, એને સમજાવવામાં આવે, સકારાત્મક વિચારોથી, કે બેટા એવું કંઈ ના હોય. આગળ જતા તું આંથી વધારે મહેનત કરીશ. તો, તારે આંથી સારા પરિણામ આવશે. તો, એના મન ને થોડુંક હળવાશ થાય. હા! આપડે ઘણી બધી એના થકી લોકોને મદદ કરી શકી. અને એનાથી જે થતા નુકસાન છે, ને એનાથી પણ આપણે બચાવી શકીએ.
અને સચા સકારાત્મક વિચારો છે, ને એ આપણને હંમેશ છે, ને આત્મવિશ્વાસમાં વધારો કરે. આપણને મનમાં શાંતિ આપે છે. અને જીવનમાં પણ આગળ વધવાની આપણને પ્રેરણા મલે છે. અને જ્યાંશ સુધી આપણે અ એવું નથી, વિ ચારતા ને કે હા હું કરી શકું છું. આપણે એક સારી વિચાર રાખવા વાળા જે મનુષ્ય ન હોય, તો એ જીવનમાં જો બહુ પાછળ રહી જાય છે. એટલે કોઈપણ કામ હોય, કે, કોઈપણ વસ્તુ આપણે નવીન શીખ તા હોઈએ તો, આપણને જરૂર થી આપણને આત્મવિશ્વાસમાં વધારો આપે છે. જો આપણે સકારાત્મક વિચાર હોય તો, કે ના આ તો હું કરીશ નાખીશ.
હા, એ આપણને આપણા લક્ષ્ય તરફ લઈ જાય છે. જો આપે જે જીવનમાં જે કઈ પણ લક્ષ્ય હોયને, તેના તરફ આપણે જવું હોય તો આપણે, સકારાત્મક વિચારો રાખવા અવશ્ય જરૂરી જ છે.
બિલકુલ અને એવો વિશ્વાસ રાખીએ ના તો આપ આપણે જરૂરથી કેટલાય પણ પડકારો આવે આપણા જીવનમાં તો પણ આપણે એને સ બહુ જ સરળતાથી આપ આપણે એને પાર કરી શકીએ છીએ.
હા એકદમ ખરું કીધું તમે અત્યારે આપણે જોતા જ હોય કેટલા કિસ્સો કિસ્સાઓમાં એવું બને નાની નાની બાબતોમાં નાની નાની એવી બાબતોમાં ઘર પરિવાર તૂટી જાય આખા. પોતે હા એક. એકા બીજાને મનમાં લાગી આવે થોડું ઘું દુઃખ પોહોચે ને એના હી લોકો આત્મહત્યા સુધી જતા રહે છે પણ જો એની જગ્યાએ એ સકારાત્મક એના વિચાર હોય કે કઈ વાંધો નહી આ અત્યારે દુખ નો આપડો ઘડી છે આવું કાયમ દુખ ન થી રેવાનું મારે સમય જ બદલાશે એમ બધું બદલાશે. એવા જો સકારાત્મક હોય. વીચારો હોય ને તો લોકોને જે અહ રોજના જીવનમાં જે હેરાન થતા હોય પરેશાન થતા હોય એમાંથી આપણે બચાવી શકીએ.
બિલકુલ સાચું કહો છો તમે અને આજની જે ઝડપી જીવન છે એ જીવનમાં બધા જ માણસો પાસે સમય જ નથી કે કેવી રીતે આપણે અહ કોઈ પણ મુશ્કેલી આવે તો એ મુશ્કેલ ઘડીમાં આપણે કેવી રીતે એનો અહ નીવ વિતારો કરવો કેવી રીતે એ મુશ્કેલ માંથી બહેર નીકળવા. બહેર કાઢવું આપણને પોતાને જાતને એટલે જો સકારાત્મક વિચાર હોય ના તો એ જરૂર થી ઈ અહ જે પણ પરિસ્થિતિ હશે ને એ પરિસ સ્થિતિમાં થોડો વિચાર કરીને અને એ જરૂર થી બહાર એનાથી નીકળી શકે છે.
હમ્મ આપડે લોકોને નવી રાહ બતાવી શકીએ એનાથી આપડે લો કોને સારી એવી દિશા. માં લઈ જઈ શકીયે
બિલકુલ સાચું કહો છો તમે અને આપડે જયારે સ કારાત્મક વિચાર વાળા હોઈએ અને આપણે ઘરમાં પણ આવો જ અ માહોલ હોય તો આ બધા જ એકબીજાના માટે એકબીજાના જીવન જીવનમાં સફળ થવા માટે એ બહુ જ મોટું યોગદાન આપે છે.
તમે ખરી વાત કરી એકદમ એનાથી સંબંધોમાં પણ આપણને અસર પડે જો જ્યાં સુધી આપણે સકારાત્મક વિચારો હશેને ત્યાં સુધી સંબંધોમાં આપણે કોઈ પ્ર પ્રોબ્લેમ પડશે નહી તકલીફ નહી પડે અને આ જે આપડે જોતા હોય એકબીજાને અત્યારે સંબંધો ખરાબ થવા માંડ્યા છે ભાઈ ભાઈના ઘરમાં એકાબીજાને બોલાવા નથી ગમતા એકાબીજાને પોતાને ઈર્ષા થતી હોય એકબીજા થકી એ બધું આપણે જો સકારાત્મક વિચારો આપડા જો જીવનમાં લાવીએ ને તો આ ઘણી બધી સમસ્યા નું આપણે સમાધાન કરી શકીએ
બિલકુલ સાચું કહો છો તમે આપડે જો હું તો એવું જ વિચારું છું કે આપણી જીવનશૈલીમાં સૌથી મોટી સંપત્તિ છે જો આપણે સકારાત્મક વિચાર કરીએ કારણ કે અહ માણસ નિરાશ હોય છે અને એ જયારે અ એને કોઈ જ આશા હોતી નથી તો જો સકારાત્મક વિચાર વાળા હોય તો એ નિરાશામાં પણ એ આશા કાઢીઅહ શકે છે અને મુશ કેલ સમય માંથી પણ એ પોતાને અહ એ જાત અને બહાર કાઢી શકે છે અને સકારાત્મક વિચારો સાથે એ આપ અ એ તો મતલબ એક સંતોષ ભર્યું ખુશી ખુશી નો સફળ જીવન જીવી શકે છે.
હા હા ખરી વાત કીધી તમે એટલે નવી રાહ આપને બતાવે છે સકારાત્મક વિચારો અને ઘણી બધી આપણે મુશ્કેલી માંથી જો જયારે આપણે મુશ્કેલી ના સમયમાં હોય ને ત્યારે જો આપણે સકારાત્મક વિચાર હોય ને તો આપણે મુશ્કેલ માં મુશ્કેલ સમય આપણે આસાની થી વિતાવી શકી. એના માંથી બહાર નીકળી શકે હાર માન્યા વગર અમુક લોકો હા હકારાત્મક વિચારોથી આપણને હાર માની નીચે બેસી જાય એનાથી આપણે જીવનમાં પણ પાછળ જતા તા રહી અને આમ સકારાત્મક વિચારો થકી આપણે સફળતા સુધી પહોંચી શકીએ.
બિલકુલ સાચું એકદમ સાચી વાત કીધી તમે કે આ આપડે અ એ સફળતા તરફ દોરવા માટે સકારાત્મક વિચાર બહુ જ જરૂરી છે. અને હું તો જેવું એ અંતમાં આવું ક કહી શકું છું કે સકારાત્મક વિચાર એ એવી શક્તિ છે કે અસંભવ જે થાય પરિસ્થિતિ એને પણ સંભવ
સંભવ બનાવી શકે છે હા બરોબર છે એનામાં એટલી તાકાત છે હમ્.
આશા ન હોય ત્યાં પણ સફળતાનો માર્ગ આપણને શોધી આપે છે. એટલે જરૂર થી સકારાત્મક વિચાર રાખવા જોઈએ જેનાથી આપણે આપણા જીવનમાં બહુ જ સફળ થઈએ અને તમારાથી વાત કરીને બહુ જ સારું લાગ્યું અને ફરી મળીશું અ અને તમે પણ સકારાત્મક વિચાર જેવ વિષયો પર તમે ચર્ચા કરી તો બહુ સારું તમારાથી પણ બહુ સારા વિચારો મેં સાંભળવાનું તક મળી તો બહુ સારું લાગ્યું.
હ ખરેખર બહુ જરૂરી છે આપડા જીવનમાં. સકારાત્મક વિચાર કેમ કે બાળકોને એના જ આપડણે નવો એને જુસ્સો આપ આપી શકી બાળકો જો હતાશ નિરાશ થાય ને તો સકારાત્મક વિચારો થકી આપણને એને નવી તાકાત આપી શકી.
બિલકુલ ચાલો તો પછી ફરીથી મળીશું અને અ સકારાત્મક વિચાર સાથે બહુ જ સારું લાગ્યું તમારા પર આ વિષય પર ચર્ચા કરીને ફરી મળીશું જય શ્રી
હા હા જય શ્રી કૃષ્ણ.